તમે, મારો આવાજ ત સારી રીતે આવી રહ્યો છે?
હા આવિ રહ્યો છે.
મેં તમને કેવા માંગુ છું કે હમણાં જળનો વેસ્ટેજ બહુ ઘણો વધી રહ્યો છે, જળ સંરક્ષણ એ વિશય મુજક માહિતી આપવા માટે તમને ફોન કર્યો.
હા હા.
હમણાં વરસાદ જોવોને તમે હમણાં બિલકુલ વરસાદ પડી રહ્યો નથી ને હમણાં જડની બી સમસ્યા ઘણી બધી વઘી રહી છે, હાલમાં જોવો તમે બિલકુલ વરષો હમણા હા આ બાજુ પડતો નથી. તમાર બાજુ પડ્યું છે કે ની?
ની અમારા બાજુ બી વર્ષ ભારત દેશમાં અમણાં અલમીનોકોના નામ ના કઈને કઈ નહી એટલે હિમસાગર ખુબ જ ગરમ થઈ ગ્યું છે, જેના લીધે વરસાદ નુ પ્રમાણ ખુબ જ ઘટી ગયા છે, એટલે આપણે પાણી બચાવો જોઈએ. આપણે ઘરે ઘરે જઈ જઈને અને નળ નળને એવા બંધ કરવા જોઈએ જેના લીધે આપણે અ પાણી નો બચત ખુબ જ જરૂર છે. પાણીન એક લીટરની પ્રાઇસ વીસ રૂપિયા છે, એટલે આપણને જોવું જોઈએ કે પાણીનો પ્રાઇસ આ આપણને વધી ન જાય કેમ કે આપણે ફિલ્ટર પાણી લઈએ ત્યારે બિસ્લરી ના પ્રાઇઝ પણ ખુબ જ વધે છે એટલે આગળના જમાનામાં પણ આપણને વીસ રૂપિયાને કે ઓછો થાય તે તેવું જોવું જોયે.
હા તમારી વાત એકદમ સાચી છે કે આપડ હવે પાણી બચાવું જોઈએ કેમ કે આપણે જોયું હશે તો હમણાં હાલમાં વરસાદ પડ્યો નથી તેને કારણે હમણાં નદીઓ, તળાવો બિલકુલ સુ કાઈ રહ્યા છે હમણાં. હાલમાં આપડા બાજુ જ જોઈ લેવો ને તમે નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે અને હાલમાં ત મારા અહિયાં જે તળાવ છે તેમાં પણ બિલકુલ હવે અમુક ટકા જ પાણી રહ્યું છે, જે મોટો ખાડો હતો ને તેમાં જ પાણી રહ્યું છે ને તો પાણી હમણાં બિલકુલ સમાપ્ત થઈ, આપણા પાણી બચાવવા માટે ઘણા બધા અભિયાનો કરવા જોઈએ જે જ્ યા પાણી વધારે લીકેજ થતું હોય તેવા પાઈપોને આપણે બદલી કાઢવા જોઈએ અને જ્યાં નળેથી પાણી ટપ ટપ થઇને નીકળી જતુ રે, ત્યાં આપડે નવા નળો લાખવા જોઈએ છ. પછી આપણે પાણી બચાવવા માટે તેના માટે જળ સં રક્ષણની તાલીમ લેનાર બધા ઘણા જગ્યાએ આપે છે તે માટે તેમાં પ્રયાસ કરવો જોઈએ અને જોડ પડાવવું જોએ કે ત્યા જ્યાં જળનો સંગ્રહ થઈ રહ્યો છે ત્યાં ઘણું બધું જળ ઈક્કટ્ટુ કરી શકાય અને પાછળ જતા પણ કામ આવે. તમારું શું કેવું છે?
હા તમે એવી તમારી વાત સાચી છે કે આપણે જળ સંરક્ષણ કરવું જોઈએ. આપ અને આને વાની પીઢી એ આપણે પીવાનું પાણી જો પીવાનું પાણી ખાલી પચીસ ટકા છે, પચોતેર ટ- કા પાણી ખાલી પેલું ખારું પાણી છે એવું કહેવામાં આવે છે, જેના લીધે એ ખુબ સારું છે, કે એ જે કે આપણે પાણીની બચત કરવો જોઈએ અને તે ખૂબ જરૂરી છે, જો પાણીની બચત કરશું તો આપણને ઘણી એવી બધી એ પેલું થશે કે આપણે સુવિધા જશે કેમ કે પાણી પીવાથી આપણે શરીર ચાલે છે, જો તો આપણે પાણી ઓછું પીશું તો આપણે ઘણી બધી અસુવિધાજનક પણ લાગશે અને જો પાણી ઓછું પીશું તો બી પણ કઈ અસનકજનક લાગશે એટલે પાણી વધુ જ પીવું જ જોઈએ પાણી વધુ પીશું તો આપણે ઘણી બધી સુવિધાઓ અને પાણીની બચત ઘણી બધી થશે પાણીની કિંમત વધવી જોઈ નહી
હા તમારી વાત એકદમ સાચી છે, હમણાં જુઓ ને તમે મુંબઈમાં બિલકુલ પાણીની અસર છે, ચાલીસ હમણાં હાલમાં ન્યુઝ પણ આવ્યું હતું કે ચાલીસ ટન જ પાણી ત્યાં બચ્યું છે, એટલે પાણીની ખૂબ ખૂબ અછત છે, જેથી કરીને આપણે સારી સારી રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ આપણે વધુ ને વધુ પાણીનો બ ચત કરવો જોઈ આપણે જો કપડાં ધોઈએ તો આપણે પૂરત પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ વધુ પાણી વહવયા દેવું જોઈએ નહી જેથી કરીને પાણીનું સંરક્ષણ સારી રીતે થઈ શકે હમણાં બોરવેલથી માંડીને કુવો પણ પાણી આપણને વધુ જોવા મળતું નથી કારણ કે હમણા હાલમાં વરસાદ જ નથી થયો એટલે જમીનમાં પણ આપણા પાણી ની ખૂબ અછત થઈ ગઈ છે, એટલે જેથી કરીને હમણા તડકો વધી રહ્યો છે, જે પાણી બચયુ છે, તે પણ સુકાઈ રહ્યો છે, જેથી કરીને હમણાં ઘણા ઘણા બધા રાજ્યોમાં પણ પા ણીની ખુબ અછત છે, બધા લોકો બજારથી પાણી લાવીને બિસ્લરી પાણીનો ઘણો બધો ઉપયોગ કરે છે, એટલે હાલમાં હમણાં બધા પાસે પાણી પીવા માટે પણ પાણી નથી અને જો તેમ નુ સારી રીતે ઉપયોગ ન થાય તો આપણા માટે પણ પાણી બચશે નહીં એવું મને લાગે છે, જેથી કરીને આપણે સારી રીતે પા ણીનો ઉપયોગ કરવો જોઈએ પાણીનું સંરક્ષણ આપડે કરવું જોઈએ જેથી કરીને આપણા માટે કઈ વાં ધો ના આવેને પાછળ જનાર પીઢે ને કઈ તકલીફ નથી તમારું શું કેવું છે?
હ તમારી વાત સાચી છે, કે આપણે પણ એવું એવું જ કરવું જોઈએ કે પાણી આપણે બચાવું જોઈએ પાણીના કારણે આપણે ઘણી અ સુવિધાઓ પણ થશે જો આપણે પાણી બચાવશું તો આપણે ખુબ સારું લાગશે આપણેે પાણી બચાવશું તો આપણને આ પીવાનું પાણી સારું મળશે પી પીવાનું પાણી સારું મળશે તો આપણને ઘણી બધી સુવિધાઓ પણ અ મળશે જેમ કે આપણે પાણીનો પ્રાઇઝ ઓછો રહેશે આપણે ઘરે ઘરે બોરને એવું સરકાર ખોદાવે છે જેમકે ઓછી પ્રાઇસમાં બાર હજાર રૂપિયાને વુ તે આ અમુક ફૂડ પર ખોદાવે છે અને અમુક જે જર્જર પ્રાણી પણ ઘોડા ને એવા છે, તે પણ પાણી ને એવું વધારે પી છે એટલે એ ખુબ જ જરૂરી છે. તે પ્રાણીઓને પાણી પણ આપે આપવું જોઈએ પ્રાણીઓને પાણી આપવું તો આપણે તેઓને પણ ધરમ લાગશે રસ્તાઓમાં ઘોડા નેવા મળી જાય તેઓને પાણી પીડાવું તેઓને નડાવું એ તે ખુબ જ જરૂરી છે.
તમારી વાત એકદમ સાચી છે, કે ઘોડાઓને નેવા બધા પાણી પીવડાવું જોઈએ કારણ કે આપણા પશુને પાણી પીવડાવી શુ આપને પુણિય મળશે આપણે હમણાં સરકાર પણ પાણી બચાવ બચાવા માટે ઘણી જગ્યા બધી ટાંકીઓ બનાવી રહી છે, બધાને બધાને ગામડાઓમાં બે કેટલા કેટલા અંતરે બોર એમની સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે જેથી કરીને બધાને ઘરે પીવા માટે પાણીની અછત ન થાય જેથી કરીને બધાને પાણી પીવા માટે મળી રહે કારણ કે હમણાં હાલમાં પાણીની ખૂબ અછત ચાલી રહી છે, જેથી કરીને લોકોએ બજારથી પાણી વેચાતું ખરીદીને પોતાના પૈ સા બરબાદ કરી પાણી પીવાની શક્યતા ઓછી થાય તે માટે અમણા ગામડાઓમાં આજુબાજુ જ કેટલા ખણ બરો પણ કરવાડ આવ્યા છે જેથી કરીને લોકોને પીવાનું પાણી પૂરું પડી શકે આપણે પણ પાણી ન દુરપયોગ કરવો જોઈએ દુરપયોગ કરવો જોઈએ નહી જેથી કરીને આપણા માટે પણ પાણી બચી રહે આપણે તો આપણા પાસે પાણી છે એટલે એવો ઉપયોગ કરીએી જેથી કરીને કે બીજા માટે કઈ પાણી ન હોય એટલે આપણે આપણે વિચારતા પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ જે બીજા માટે પણ બચી રહ આપણા માટે પણ ફાયદાદાયક હોય તમાર શું કેવું છે
અમારા ગામમાં પણ એવું જ હતું કે ત્યાં એક તળાવ ખોદવામાં આવ્યો છે ત્યાં બધા પક્ષી પક્ષીઓ પાણી પી છે જેમ કે ઘોડા તકડી અને અન્ય પ્રાણીઓ પ્રણી પી છે અમારા ગામમાં દર વર્ષે તળાવ ઉનો કરવામાં આવે છે ત્યાં આગળ ત્યાં પાણીનો સંગ્રહ કરવા આવે છે એટલે પાણી ઘટવા ન રહેે એટલે આ વિસ્તારમાં પાણી કોઈદ ઘટે નહી એટલે એવું મને લાગ એટલે અમારો વિસ્તાર ખુબ જ સારો છે તેના પ્રાણી સંગ્રહ કરવામાં એટલે જમીનના અંદર અ કુદવામાં આવે છે અને તે ખૂબ જરૂરી છે જે આપણે એવું ન કરશું તો એ પાણી જમીનમાં અંદર જશે એટલે આપણે અહિયાય પાણી ની કમી તો થવાની મળ એટલે એ ખુબ જ જરૂરી છે કે ખબાર કામ કર્યું છે કે તળાવ ખોદવા જોઈએ બાર નો ઓછો ઇસ્તેમાલ કરવો જોઈએ અને આપડણે પાણી કોઈ દિવસ ઓછું વાપરવાએ જેના લીધે આપણને ખુબ સારું લાગે છે અને તે હુબ જરૂરી છે કે આપણે તળાવ વધારીને ખોલવા જોઈએ
તમારી વાત એકદમ સાચી છે કે ઘણા બધી જગ્યાએ પાણીના સંગ્રહ માટે સરકાર તળાવ કુવાવો અને ટાંકીઓ બનાવી રહી છે જેમાં પાણીનોો સંગ્રહ થઈ શકે અને જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે એ માટે ઘણી બધી જગ્યાએ ટાંકીઓ બનાવી રહ્યા છે હમણાં તો હાલમાં અમારા જ ફળિયામાં બે વોર કરવામાં આવ્યા છે જેથી કરીને ફળિયા ના લોકોને પાણીની કલી પડે અમારેણાવ વરસાદ ન સવાને કારણ કાઈ ગયું છે વરસાદ પડે તો બધું પાણી નો સંગ્રહ વધુ થઈ જાય તે માટે માટે બધા લોકો પોતાના ઘરે ઉપર પાણીનો સંગ્રહ કરવા માટે ઘણા બધા ટબોથી માંડીને બધું મૂકે છે જેથી કરીને પાણીનોો સંગ્રહ થઈ શકે અને તેના માટે ઘણી બધી ટાંકીઓ પણ બનાવવામાં આવે છે પાણીનો સંગ્રહ સારી રીતે કરવામાં આવે તો આપણને પાણીનો ન પુરવઠો સારો મળી શકે છે જેથી કરીને આપણને કઈ તકલીફ પડે નહીિ અને પાણી ન સંગ્રહ કરવાથી આપણને પાછળ જતા બી તકલીફ ના પડે હમણાં પાણી એટલું જરૂરી છે કે જળ આપ જીવની કહેવામાં આવ્યું છે જેથી કરીને આપણે જળનોો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ આપણે પાણીનોો જેટલો જો એટલો જ ઉપયોગ કરવો જોઈએ પીવામાં કે પછી નાહવાના ખાવામાં પાણીનોો ઉપયોગ બું જરૂરી છે તે માટે આપણે એકદમ સાવચેતીથી પાણીનોો ઉપયોગ કરવો જોઈએ જેથી પાણી વધુ નષ્ટ ન થાય જેથી કરીને આપણે આગળ આગળની પેઢીને કઈ તલીફ ના પડે
હ તમે કીધું એમ હચ વાત છે કે પાણીનોો સંગ્રહ ખુબ જ રમે પેલા પણ કીધું તો કે આ વધુ પડતા વૃક્ષ રોપવા જોઈએ અને નરો અને તળાવો ખો તેઓને ઓછું માત્રામાં પા એટલે સિંચાઈ ઓછી બગાડ ઓછો ઘેરમાં પણ આપણે બગાડ ઓછો કરો ગરમી ન પ્રમાણ ખુબ જ વધી ગયું છે એટલે પશુ પંખીઓને પણ પાણી પીડાવા છે જેમ કે ઘોડા હોય તે્યાને પાણીને પીડવા જો એ ખુબ જરૂરી છે કે પાણી પીવડાવું એ આપણના ધર્મો છે એટલે પાણીની બચત ખુબ જ જરૂરી છે પાણી બચાવશું તો આપ એક જીવન છે જલ એક જ જીવન છે એવું મન તો લાગે છે કેમ કે આપણે ઘણી બધી કોલ્ડ્રિંક એવું પણ બનાવે તેમાં પણ પાણી જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે કે કોલ્ડ્રિંક ભી કોલ્ડ્રિંક માં પણ આપણને પાણી ની જરૂરત પડવાની છે એ આપ પાણીનો જેટલો ઉપયોગ સારી રીતે કરીએ એટલો સારો આપણે જો બપડા દવામાં વધુ પટો ન ઉપયોગ કરીએ છે આપણે તાળવો જોઈએ અને ઓછામાં ઓછા પાણી થી કપડાં ધોવા જોઈએ પાણી ન ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવામાં આવે પછી અને જેમને એની પાસે પાણી નથી જેમ કે કચ્છમાં તમે જો રાજસ્થાનમાં તમે જોયું હશે કે પાણીની ખુબ જ અછત હોય છે તો તેવા લોકોને પાણીનો પુરવઠો સારી રીતે મળી શકે છે જેથી કરીને આપણે સાવચેતીથી પાણીનોો ઉપયોગ કરવો જોઈએ જેથી કાર વધુ પાણી નષ્ટ ના થાય તેવો ઉપયોગ કરીએ તો આપણને પાછળ જતા પાણી ન કોઈ બી સમસ્યા ઉતમ નથી થાય તળાવ વધારે ભરાયેલા હોય અને દાંકીઓ માંથી માણેને કુવાઓ માણે ભરાયેલા હોય તો તો પાણીનો પુરવઠો કોઈ દિવસ ઓછો ના થાય તેવું મને લાગે છે એટલે આપણે પાણીનો સાવચેતીથી ઉપયોગ કરી અને વધુ પાણી ન ન થવા દઈએ તો પાણી નો પુરવઠો કોઈ દિવસ ઓછો ના થાય જેથી કરીને પાછ જતા કોઈ પણ એવી તલી ન પડે કે જેથી કરીને પાછળ જતા પ્રણીઓ પ્રાણીઓને માટે પાણી ઓછું પડી શકે છે જેથી કરીને આપણે સાવચેતી પાણીનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે પાણીનો ઉપયોગ એકદમ સાવચેતી કરવો જોઈએ પીવા માટે અને બધા માટે પાણી ખુબ ઉપયોગી છે જેથી કરીને આપડણે સાવચેતી પાણીનોો ઉપયોગ કરવો જોઈએ ચાલો તો મળીએ આપડે પછી વાત કરીશું ચાલો